ઓ
ખબર નય કોણ છે લાસ્ટ ટાઈમ પણ આવું કર્યું હતું મતલબ કે અચાનક આમ કૉલ કરી દે છે. કમસે કમ પૂછી તોલોઉ કે એ ફ્રી છે કે નય.
હા એ તો છે.
ખોટા ગામ નું મગજ ખરાબ કરે છે.
મતલબ અનોન નંબર હતો શું?
નઈ મતલબ કોઈક હતું આય ડોન્ટ નો પણ આવી રીતે આની પેલા પણ મારી જોડે આવું થીયું તું લાઈક આપણે ગ્રુપમાં પૂછીએ ને કે ઈઝ એની ફેન ડાયરેક્ટ કોલ કરી દે ભાઈ પૂછો તો સહી.
હા એજ ને મતલબ પૂછ પૂછતા પણ નથી ને ઈફ અગર આપડે પૂછીએ ને તો કોઈ આન્સર પણ નથી કરતું.
કાઈ નહી એ તો છે જ એ લોકો બો ઓલા છે. મસ્ત સારી એવી વાત ચાલી રહી હતી ને બધું બગાડી નાયખુ.
હા.
કાઈ ની કાઈ ની.
મન લાગ્યું મેં કે શું થયું મારથી કઈ કટ થઈ ગયો શું?
નાના દર વખતે પોતાની ભૂલ જ ના હોય.
કાઈ ની
તો શું કહેવાય મતલબ હવે એવું વિચાર છે કે સેકન્ડ ઇયરથી હું ચાલુ કરું એમ એસી સી એ
હા એટલે જ મતલબ એવું છે ને કે એસી સી એનું ફીસ સ્ટ્રક્ચર છે ને એ થોડું હાઈ છે. મતલબ અ એકચુલી એનામાં એવું છે કે મતલબ વ વન યરની અંદર અંદર છે ને સિક્સ લે સિક્સ લેક્સ રૂપીસ પે કરી દેવાના.
ઓકે.
હા અને મંથલી ઇન્સ્ટોલમેન્ટ પણ એની બો હાઈ છે.
ઓકે ઓકે.
અને એની એક્ઝામ શું ઓનલાઈન આપવાની હોય તો મીન્સ એક્સટર્નલમાં શું કેહેવાય લેપ લેપટોપ અને એ બધાનો ખર્ચો આવે.
એ એ બી છે એસી સી માં એવું હોય ને કે પર એક્ઝામ એટીન થાઉઝન્ડ તમારે પે કરવા જોઈ છે એટી છે કે કંઈક અલગ છે મતલબ આઈ ડોન્ટ નો પાકો કે એનું શું છે પણ અરાઉન્ડ એટલું જ છે ને.
હા મતલબ શું કેહેવાય આપડે અ દર વર્ષે એસી સી એ થી મતલબ એજ્યુકેશન થી મતલબ ડિસાઇડ કરેલ આવે કે ભાઈ કેટલા પે કરવાના. એટલે મતલબ હા મતલબ કોઈ વગર ટેન થી ટવેલ થાઉઝન્ડ સુધી હોય. ફિફ્ટીન થી પણ અપ જતું હોય છે વન પેપર ના
હા એનો અને નોર્મલ સીએમમાં એવું કશું નથી હોતું એમાં એવું હોય કે એકવાર ફીસ પે કરી એના પછી તમે અનલિમિટેડ અટેમ્પ આપપી કરો છો આઈ ગેસ હહેમદદ સર
એટલે એનામાં પણ એવું જ હોય છે કે ભાઈ પેપર વાઈઝ છે ને કોઈક ફીઝ હોય છે એ પડે બટ આટલી હાઈ નથી હોતી.
હા મતલબ એવું જ કઈક હતું મને એટલો આઈડિયા નથી કેમ કે હું સાયન્સ સ્ટુડન્ટ છું.
ના એટલે અટેમ તો અનલિમિટેડ હોય જ છે. પણ જેટલી વાર તમે અટેમ્પ્ટ કરો જેટલી વાર પેપર આપવાનો હોય એટલી વાર એની જે ફીસ ડિસડેડ હોય એ પી પળે.
પણ એની ફીસ ઓછી હોય છે ને
હા હા બહ કઈક આઈ થિંક કઈક ફફ હંડ્રેડ સમિંગ, ટુ થાઝડ.
ફિર્ટીીન થાઉઝન્ડ ફિફ્ટીન થાઉઝન્ડની કમ્પેરિઝમાં બહુ નોર્મલ કહેવાય.
હા.
કાંઈ નહિ. પણ તો શું કેહેવાય મતલબ એવું માઈન્ડમાં ફિક્સ છે, કે એ સી એચ એ જ કરવું છે.
હા એકચુઅલી મતલબ આમ કરવું હોત તો સી એ અગર સ્ટાર્ટ કરવું હોત તો મીન્સ અત્યાર થી ચાલુ કરી દે તો સારું રહેતું.
યુ હેવ ઇનફ ટાઈમ કોઈ બી વસ્તુ માટે એટલો લેટ નથી થઈ જતો જેટલો આપણે વિ વિચારીએ છીએ, સ્ટાર્ટ કરીએ તો થઇ જાય.
થઈ જાય બટ મને એવું માઈન્ડમાં છે કે ભાઈ સી એ ટફ પડે છે તો, મારા કામ ન ચાયદ નથી.
એ એચ સી સી મતલબ આ એમ નોટ સોર એ સી સી વધારે હાર્ડ નથી હોતો?
એકચુઅલી એના સ એ છે કે ભાઈ એસ એસ સી અને સી એ નો જે પણ સિલેબસ હોય છે જે પણ હોય છે, બધું સેમ હોય છે. બટ એવું કે સી એમાં એવું હોય છે કે પેલા છે ને તમે પેપર્સ ક્લિયર કરે આપ પેલા સ્ટાર્ટિંગના. અને કોઈમાં તમે ફેલ થયા છો. તો પાછા રીપીટથી એક્ઝામ આપવી પડે બધાને.
મતલબ બધા પેપર તમને રીપીટ દેવાના છે. એવું નહી કે જે ફેલ થયા હોય એજ લેવાનું.
ના હા એવું ન અને એ સી સી એમાં એવું હોય છે કે તમે જે પેપરમાં ફેલ થયા છો. તમે પાછું આપી શકો છો.
મતલબ બીજા બધા પાછા નથી કરવાના એટલે મતલબ ઇન કમ્પેરિઝન તો સી એ, એ સી સીએ ઘણું જલ્દી કમ્પ્લીટ કરી શકે.
અને મતલબ એવું પણ હોય છે ને કે તમે બી કોમ ના થર્ડ યર ત્રણ ત્રણ વર્ષ પૂરા કરી નાખો તો તમારે ફાઉન્ડેશન નથી આપો
હા, હા એવું હોય છે.
તો તમે એ પણ કરી શકો. કેમ કે તમારું બીકોમ તો થાય જ છે અને એમાં બી તમે એવું કહો છો કે એક વર્ષ મને પછી દેવું છે. તો પછી ડાયરેક્ટ તમે સેકન્ડ વાળી એક્ઝામ જોય ને શું કહેવાય ને મેઇન
હા હા.
મતલબ એજ ચાલુ કરો તો એની જ પ્રિપેરેશન કરો તો?
અહ મને ઈ કંઈક ખાસ એટલું નોલેજ નથી. મતલબ ઈ સી સી એ માટે તો નથી હોતું આઈ થિંક એવું.
સી એ માટ ટે હોય છે એ સી સી
હા, સ હા, હા. મતલબ ઈ સી સી એમાં એવું હોય છે કે કોઈ છે ને મતલબ કોઈ કોલેજથી તમે લીધું, યા તો બી બી કોમ કર્યું છે, તો બી કોમ ના લીધે તમને છે ને એના પેપર્સમાં એક્સમશન મલી શકે છે.
એ
મતલબ મોસ્ટલી બહુ બધા ઇન્સ્ટિટ્યુટ તમને છે ને ઓફર કરતા હોય છે ફાઈવ પેપર્સ એક્સમશન યા સેવન પેપર્સના. બટ આઈ થોટ કી ના લેવું જોઈએ.
હમ્મ.
કેમ કે, હા. ઇન્ટરવ્યુ આવે જ ને તો ઈ લોકો એ નથી જોતા કે ભઈ તમે કયા પેપર આપ્યા છે. એ તો બધ ધા જ પેપરના રિલેટેડ તમને ક્વેશન્સ પૂછશે.
ઓહ ભાઈ સાહબ. મતલબ એતો થાય કે ભઈ કોઈ બી ફિલ્ડમાં જાવ ને મહેનત તો બહુ છે.
હા એજ. યા તો હું પેપર ના આપવું, બટ એની પ્રિપેરેશન મારે કરવી પડે એમ. તો ઇન ફ્યુચર મારે ઇન્ટરવ્યુમાં મને કોઈ પ્રોબ્લેમ ના પડે.
અચ્છા-અચ્છા. તો પછી બેટર છે કે ઓલું જ કરી લેવાય.
હા ઈજ.
ડોન્ટ થિંક કે ભઈ હું બહું નોલેજ આપું છું, મને જેટલો આઈડિયા છે હું કહી
ના, ના તમને જેટલો પણ આઈડિયા છે એ પ્રોપર છે મતલબ સા એમ. ખબર છે તમને. તમારે કેવું ચાલે છે?
બસ અત્યારે તો હું એકદમ જલસા કરી રહી છું ઘરે. બસ હવે આ લાસ્ટ વીક કરીશ, પછી મારે જવાનું થશે.
અચ્છા, હમ્મ.
એ બહું કાઠું પડશે મને જવું.
હમ્મ. મતલબ અબ સાયન્સમાં કંઈ ફિલ્ડમાંથી આમ.
મતલબ જો સાયન્સની અંદર મારે મેથસ હતું, અને અત્યારે હું આઈ ટી ઓફિશિયલ ઇન્ટેલીજન્સ એન્ડ ડેટા સાયન્સનો કોર્સ
ઓકે.
ઠીક હૈ મતલબ એમ તો આમ ટફ તો લાગે હે પણ કોઈ બી માં જાવ, હા. ડિમાન્ડમાં તો છે જ પણ હવે અમારું ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી ડિમાન્ડ હોયન તો કંઈક કહેવાય.
હા એ પણ છે.
કેમ કે ખબર છે હ વચ્ચે સી એસમાં બહુ ક્રો મતલબ હતો. ક્રેઝ, લોક કોએ એની અંદર એડમિશન લઈ લીધું, હવે કમ્પ્યુટર વાળાને કોઈ જોબ આપવા રેડી નથી.
હા, હા. હવે એ થતું રે હવે હું પણ એવું કઉ છું કે નેક્સ્ટ યર થી એસસી એ કરું બટ નેક્સ્ટ યર માં ડિમાન્ડ એની છે નહી.
ના ના મતલબ સીએન તો એટલો હોય જ છે કેમ કે એટલા લોકો ક્લિયર નહીં કરી થાય એટલે મતલબ ડિમાન્ડમાં તો એ હોય જ છે અને ભાઈ સી એ બન્યા પછી જે પાવર છે ને એ બહ ગજબની છે હા એ તો છે. ટુ બી ઓનેસ્ટ મને એવું હતું કે મેં સાયન્સ ના લીધું હોત અને કોમર્સ લઈને સી એ કરી દીધું હોત ને તો બેટર હતું.
હા ઇફ તમે ફિક્સ જ હોય કે ભાઈ તમે કોમર્સ લઈને તમારે આ સ્પેસિફિક આજ કોર્સ કરવો છે. તમને ઈઝી પડે બટ મારું વિચારો તો હું એટલું કન્ફ્યુઝન માં હતી ને. મતલબ કોલેજ મા એડમિશન લીધું તો પણ
પણ તો એમ ગેમાઈનમાં ઓલું થઈ જતું હશે
હા મીન્સ હું એમ સ્પેસિફિક એક ડિસિઝન ઉપર અ ટચ રવ હા કે ભાઈ મારે આજ કરવું છે તો કોઈ બીજા એ ના કહી દે કે આનથી હારું તો આ છે આમ છે આનંદ એમ છે
હા એ છે મતલબ જો એક વસ્તુ ઠીક હે કે આપડે જે વસ્તુ કરવી છે ને નવ રહેવું પડશે કેમ કે કોઈ બી વસ્તુ પકડો ને એનાથી બેટર વસ્તુ ક્યાંક તો મળવાની છે લોકો તમને ફાલતુની સલાહ તો બહુ જ આપશે કે આ ભાઈ તે તારી લાઈફ માં શું કરી લીધું છે
હા એજ ને
એજ અમુક લોકો એવા જ્ઞાન દેતા હોયને જેમણે પોતાની લાઈફમાં કશું નથી કર્યું પોતે એવો ઘટિયા કોર્સ કરીને ઉપરથી તમને સલાહ આપી શકે આની જગ્યા કર મેં તો તારું ધ્યાન દે નઈ
હા તો એજ ને ભાઈ આમ એ એવા લોકો ઉપર મને એટલો ગુસ્સો આવે ને ખરેખર
એજ મને તો ગુસ્સો મને કોઈ જ્ઞાન દેય ને એ મને બહુ ઓછું ગમે મતલબ ઠીક હે મારી જોડે જ્ઞાન છે ને મને દો છો એ વસ્તુ અલગ છે અમુક લોકો કેવું છે નહીને ફાલતુનું દે દે કરે લાઈક
હા
ક્યાંક થી જોયે લો ને આપડેને છીપક દે એમે જોયેલું
અને પોતાને પણ નોલેજ ના હોય કે આ સાચું છે કે ખોટું છે
આપણને કન્ફ્યુઝ કરી નાખે
હા
એજ
એટલે પછી અમ બધું નોલેજ એ લોકોને હોવું જોઈએ તો તમે આગળ પાસ કરો ને પોતાને જ છ્યોર નથી હોતું તો પણ સ્ટીલ બધાને કહેશે.
એ બી છે પણ ઘણી વાર ખબર આવ કોઈક જે તમે અત્યારે ડિસિઝન લીધું ને એ એમાં જ થઈ જાય કોલેજમાં સૌથી મોટો ઓલુ કે કયો કોર્સ ચૂઝ કરો અને કેવું ખબર ઇલેવન ટ્વેલ્થ માં જો તમે ઇઝીલી ઓલું કરી નાખ્યું કે હા ભાઈ મને સાયન્સ લેવો છે કોમર્સ લેવો આર્ટસ લેવુંય આગળનો આપડે એટલો ન વિચારીએ
હા એજ
પણ એ કઈ નઈ હવે જે થવાનું હત એ થઈ ગયું હવે જે છે એને સારું કરવાનું
હ ટેન્થ પછી તું માર્ જોઈને એમ માર્ક્સ તો ઠીક છે બટ આમ પોતાને એમ ખબર પડે કે ભાઈ મને આનામ ઇન્ટરેસ્ટ નથી આનામ છે તે રીતે હું કોમર્સમાં આવતી રહી પણ મને ધ્યાન નતું કે ટ્વેલ્થ જેવું કમ્પ્લીટ થશે એના પછી હું આટલી કન્ફ્યુઝ થઈ જઈશ
એ તો છે ને કોઈ બી કોર્સ લીધો ને ઇફ આર્ટસ લીધો તો કન્ફ્યુઝન હતું સાયન્સ ન તો બી છે એટલે એમાં તો એવું કોઈ છે જ નહી કે કોમર્સ લીધું તો કન્ફ્યુઝન
હવે આજ રીત તો પણ વિચારવું પડે કે મારે શું કરવું છે મોસ્ટલી લોકો આર્ટ્સ લઈને પ્રોફેસર ને એ બનતા હોય છે આઈ થિન્ક પછી અગર સાયન્સ લીધું હોત તો એ પણ કન્ફ્યુઝન કે કઈ વસ્તુનુ અ કયુ અ એ ગ્રુપમાં કે બી ગ્રુપમાં જાઉં છું. એ તો બી ગ્રુપ માં જઉ છું તો કઈ શું કઈ વસ્તુ નું ડોક્ટર બનવું છે શું સ્ટડી કરવી. તે
એજ આપડે પછી વાત કરીએ?
હા ચલો હા વાંધો નય બાય બાય